શું કરે ભાઈ
કઈ નહી ઘેરે આરામ કર છો તમે શું કરે છે
કઈ નહી બસ આજ આમ તેમ
બરો શાંત એનેગરે બ્ડી
બસ એકદમ શાંતિ આપણેે તો
બધી બરાબર એકદમ શાંતિ માતા ભી
શું ચાલે છે હમણાં ઘરે જ કે પ કસે જાય
હમણાં તો વેકેશન ચાલે ઘરે જ
હા બરોબર હમણાં શું ચાલથી અહી તમારી બાજુ
બસ બધું આમ તેમમ ખાઈ પી ને ફર્યા કરે ઈદગે એ ઈદગ એટલે જરા આમ તેમ બધે બે ત્રણ જગ્યા પર ખાવાારું
હા
બે ત્રણ જગ્યા પર જાય એ ગુજરાતી ખાવાનું બધે એમ બે ત્રણ જગ્યા પર ન સાંભળેલું એમ બ મસ્ત બહ મસ્ત એમ કરીને
હા બરો
જોઈ એ આમ તેમ
હા કઈ ગે ગયેલા તા
અ પેલું ધરમપુરમાં પેલી એક અશોકા કરીને છે સાદું મસ્ત એક નંબર બધું મતલબ એમ પનીર ચણા મસાલા બો એમ સાંભળેલું કે ભાઈ બહુ મસ્ત ગુજરાતી ને બધા ડીશ મળે આખી ડીશ લઈએ તો ડીશ પણ આપે તેમાં દાળ ભાત બેજ રોટલી પેલુ અથાણું ને પાપડ કચુમ્બર ને એવું તો રીલ પણ બો ચાલ્યા કરતી હતી ઇન્સ્ટાગ્રામ પર કે એમ ગુજરાતી મતલબ ખાવું હોય તો અહિયે એમ બધાથી બેસ્ટ જગ્યા છે.
હા બેસ્ટ જગ જગ્યા છેતા હ
તો એમ જયા એવા જરાક તો ખાઈ જોઈએ એમ તાનું પણ ટેસ્ટ કરી જોઈએ મસ્ત એમ વાંધો નહીં આવે ખાવાનું હોય તો જવાય વાંધો નહીં આવે પૈસામાં પણ એમ બો વધારે નહી લે.
હા તેજ બધું ખાવાનું બી એકદમ મસ્ત
હ ત્યાં ગુજરાતીમાં પેલું હું કે પેલું આપડે મોહન થાલ ને બધું મતલબ પેલું સ્પેશિયલ વસ્તુઓ પણ આપણે મતલબ છાસ છે એને બધું એમ બધી જ વસ્તુ આપે એટલે એમ ખાવામાં પણ એમ મસ્ત મજા આવે.
હા બધી વેરાઈટી ત્યા અવેલેબલ છે.
હમ એમ તો બધી બો જગ્યા પર એમ આપણે ગુજરાતી થાળી હમણાં મસ્ત ખાવાનું તો હમણાં બધે જ આપણેે એમ આપણેે ત્યાંનું ગુજરાતી ખાવાનું તો એકદમ બેસ્ટ બહાર ના લોકો પણ આવી ને આપણે ત્યાં પનીર ચણા મસાલા અને પેલી વેગન બ ટકા વાળું ને બીધું એમ ખાવા માટે મતલબ તે લોકો પણ પુરી શાકને એવું ખાવા માટે અમુક ટકા બો આવે છે હમણાં કેમકે હમણાં ગુજરાતી
હા બો આવે છે બધા હતા બધા તા પબ્લિક પણ બો આવે છે બધા ગમે વલસાડ તો અના પાડીને બડા બો લોકો જાય છે ત્યાં.
હમ આપડા બાજુ કોઈ હોટેલ તમારી બાજુ જેમ સાદી ખાવામાં એમ તેમ
હા.
આપણી બાજુ એમ તમારી બાજુ કઈ ખાવામાં સાદી હોટલમાં એમ જેમ ફેમસ હોય પ્રખ્યાત હોય
હા ફેમસ તો એ બાજુ આવે તો ફાઉન્ટેન એમ ને તેમ વિશ્રામ હોટલ કેવું બધું એ હોટલ બધી ફેમસ છે પાડી
હ ફા પારડીમાં ફાઉન્ટેન પણ સાંભળેલું નામ
હા ત્યાં ભી બો સારું મલે
હા બધા લોકો એમ કે કે ફાઉન્ટન ફાઉન્ટન એક હાઈવે પાસે જ છે વિશ્રામની હાંભે કે આંબે કે આંબે સામને બે જ હોટલ છે.
હા હાઈવે પર જ છે.
હમ્મ કેતા હતા કેમ ખાવાનું મસ્ત મલે એમ સારું મલે
હા ખાવાનું બધું એમ બો સારું મલે છે કોલે બધું એકદમ સર્વિસ પણ આપણને બધી સારી આપે આપે છે. ગુજરાતી થાળીને એમ તેમ બહુ ફેમસ છે
બધીમ હમણાં ગુજરાતી જ્યાં ખાવાનું હોય ને ત્યાં મોસ્ટફલી હું બધું ખાવામાં પણ ફ્રેશ હોય માલ બ મતલ તાજો હોય એટલે ખાવાનું પણ એ મતલ આપણને સારું લાગે એમ.
હ તે એટલે આપણને બો સારું બનાવે છે અને બો સારું લાગે છે.
હમણાં તો પેલા બધા વધારે કરીને એમ ટ્રક પર ને એવા પણ હોય ને તે લોકો પણ પેલી આપણે રસ્તા પર પેલી કાઠિયાવાડી પુરોહિતને એમ તેમ હોટલ હોય ને ગુજરાતી ખાવાનું વધારે કરીને બહાર ના કન્ટ્રી વાળા પણ આવીને એમ આપણેતાનું લોકલ ખાવાનું હોધે છે કેમ ગુજરાતી ખાવાનું બેસ્ટ હોય છે એમ તેમ એક મારો હમ મારો એક ભાઈ જે બહાર ક્રીમાં છે તેની ત્યા તે માણસ છે ને અમણા આવેલો ઘર ફરવા. તો ગુજરાતી ખાવાનું એટલું પસંદ આવ્યું છે કે હમણાં તે, એમ કે છે કે કોઈ ગુજરાતી માણસ એમ આવતો હોય જે મતલબ ખાવાનું પીવાનું બનાવી આપતું હોય.
હા તેજ. મારો ભાઈ પણ બહાર થી હમણાં આવ્યો હતો તો ગુજરાતી થાળી ને ખાવા ગયા હતા અમે તો, તેને પણ એકદમ મસ્ત લાગ્યું હતું એટલે, અમે જયારે પણ ત્યાં થ તો ગુજરાતી થાળી ખાવા લઈ જયા એવું જ કેય છે.
આપે તો મતલબ બધે એમ ખાવાનું પણ કર્યું તાજું ને ફ્રેશ ને એમ તેમ હોય છે એટલે એમ ખાવાની પણને ગુજરાતી ખાવાની વસ્તુ જ ક્યાંય લોકો હોય કેમકે, આપણને મસ્ત પેલું છાસ. મછી મોહન મિઠાઈ દાળ. ભાત પુરી શાક બધું ગરમ વસ્તુ હોય. પછી એમ હોટલમાં જાય તો પણ ચણા મસાલા પનીર. પછી એમ તેમમ આપણે તનું બધું જ મતલબ ગુજરાતીમાં જે કઈ એમ હોટલ મેન હોટલ હોય, કે એમ તેમ રસ્તા પર હોય ખીચડી વસ્તુ ખીચડી ઘાડી ખીચડી જે કઈ પણ હોય મ આપે તો બધું તાજું ને એકદમ ફ્રેશ હોય ને. એટલે. નું એમ બધાને ગમી જ જાય એમ પેલું આમ તેમ.
હા. એટલે અથાણું ન એવ. બધું આપે છે તે પણ બહ મસ્ત લાગે છે ખાવાનું ચોખા સાથે ને આવું.
હમ એટલું મસ્ત ખાવાનું મળી જાય ટેન્શન નહી રે. ને એમ ગુજરાતી ખાવાનું હું આપણને. પેલું ડીશ હોય તો અમુક જગ્યા પર તો પેલી ઓફર પણ હોય કે સૌ રૂપિયાની ડીશ માં એટલી બસ ો એકસૌ વીસ એમ તેમ તો તેમાં આપણને એક જણને તો અમુક વાર ખાતા પણ નહી ખાઈ રવાય, એટલું એમ વસ્તુ હોય.
હા જેમ કે અનલિમિટેડ પણ આપે છે અમુક હોટલમાં ઓફર ભી આપે છે.
હા હુક હમણાં વલસાડમાં એક બે હોટેલ ન નામ સાભળલું ત્યાં કઈ, એક જને એકસૌ નવ્વાણું કે કઈ એમ એકસૌ ઓગણ પચાસ ભરવાના. ન આપણ મતલબ અનલિમિટેડ ખાવાનું છે કે જે કઈ ખાય તે મતલબ બધું જ છે, ત્યાં પણ બધું વેરાયટી બહુ છે આ પુરી શાક થી લઈને મતલબ છેલ્લા પછી છાસ તો ર જ બધી જગ્યા પર આપણેને પણ, પેલું અમુક ટકા આઈસક્રીમ ગુલાબ જામુન બધી વસ્તુ મતલબ ત્યાં છે ને એમ ખાવાનું પણ, આપડે એકદમ જે દાળ ભાત ને બધું ખાઈએ ને. એ વસ્તુ જ છે ને આપ લ તેમાં પણ આપણને કરવા આપે કે ભાઈ દાળ ભાત દાળ ભાત, કડી ખીચડી હોય તો કડી ખીચડી ખાઈ શકે મતલબ આપણા પર ડિપેન્ડ છે.
હા તેય એટલે તેમાં પણ આપણે બહુ ખાઈ ન નથી શકતા અનલિમિટેડમાં પણ.
હ તે તોમ જેટલું પેટમાં રહી તેટલું જ ખાય પણ એમ પે હ અનલિમિટેડ એટલે એમ અમુક ને પેલી એમ, ચાલને અનલિમિટેડ જ ખાઈ લઈ એ મતલ જેટલું ખવા તેટલું ટેન્શન નહી રહે.
હા તે તેમાં લીમીટમાં ઓફરમાં પણ આપણને ઘણો લાભ મળ્યો.
કેમ કે આપણને અમુક કોઈ વાર વધારે ભૂખ લાગેલી હોય તો એમને આપણે ખાઈએ તો મારા ખ્યાલ થી બસો ત્રણસો રૂપિયાનું પણ ખાઈ જવાય એમ ખાતામાં ખાવામાં. તો અનલિમિટેડ વાળામાં હોય તો એમ એટલાક. પૈસા ભયરા કે પછી આપણને જેટલું. ખાવાનું તેટલું બિંદાસ ખાઈ શકાય.
હા એટલે તેમાં ઓફરમાં આપણેે જાય તો તે સારું પડે. તેમાં થોડા પૈસા પણ આપડા બચે છે.
હમ પૈસા હાર સારા બચી જાય.
હા, તેજ એટલે
હવે તો બહાર ના લોકો પણ. ગન કરે છે એમ તેમ પેલા સિટી વાળા અને એમ તેમ તે લોકો પણ પેલા તો બધું પેલું બહાર નું વધારે ખાતા એમ તેમ બધું બના તો તે લોકો પણ પેલી રેડીમેડ ડીસ હવે આવવા લાય. ડિસ લગનોમાં પણ પેિસ ડાયરેક પાર્સલ ને એવું ચાલુ કરે ને. હવે તો સિટીમાં. પણ હવે વચ્ચે એક બે લગ્ન ગયા તેમાં પણ પેલી જ સિસ્ટમ કે એમ ગુજરાતી થાળી એમ ખવડાવવાની. આખી થાળી આપી દે જે. તેમાં દાળ. ભાત ને બધું આવી જ જાય. એટલે એમ કોઈને કઈ ટેન્શન જ નહીં.
હા હમણાં તો લગનમાં તો ગુજરાતી થાળી જ અ બધા સિટીમાં ચાલે છે. તેજ બહુ મસ્ત લાગે છે ગુજરાતી થાડી બધાને તેજ ભાવ છે. એટલે
હ એટલે હવે બધું શિસ્તેજ ચાલુ કરી દીધું છે. બધાએ કે ગુજરાતી થાળી ખાઈ લેવાની મસ્ત એકમાં મતલબ પેલું ડાયરેક્ટ બધું રેડીમેડ ડબ્બામાં આવે એટલે.
હા. તે સારું પડે. હમ એ જોવાનું ગુજરાતી થાળી બધાને ભાવે છે એટલે એજ મંગાવી લે તો આપ બધાને સારું જ પડે.
હ એમ પેલું ડાયરેક્ટ ડીસ જ આવે એટલે એમ તેમ પરસવાનું વેચવાનું પણ નહી અમુક જગ્યા એમ અમુક જગ્યા પર તો હમણાં તો સ્પેશિયલ બોલાવે પણ છે કે એમ બનાવો આપડે ત્યાંના લોકલ માણસોને કેજું પુરી શાક દાળ ભાત ને બધું.
તે બનાવા બોલાવે છે બ સિટીમાં ને બધું પણ હમણાં તો ખાસ કરીને સિટીમાં તો ગુજરાતી થાળી જ બહુ ચાલે છે.
હમ બધાને હવે હું પેલું એક વાર ખાય એટલે પેલું પસંદ આવી જાય એટલે હમણાંના લોકો બધા ગુજરાતી ખાવામાં ને આપડે તો હુ લોકલ માણસ આપણને તો એમ પણ ગુજરાતી ખાવાનું જ પસંદ બધું આ બહારનું પીઝા વિઝા બર્ગર આ તો પણ એટલું કઈ ઠીક છે તો કોઈ વાર કઈ જરાખ એક અડધું ખાઈ લઈએ બાકી તો ખાવાનું હોય તો બેસ્ટમાં બેસ્ટ સાદું સિમ્પલ એમ એકદમ ગુજરાતી એમ પેટ ભરીને ખાવાય આપણાથી ટેન્શન જ નહી.
હા. ગુજરાતી થાળીની કઈ વાત જ અલગ છે.
પેલાથી આપડે સાદું ખાધેલું એટલે આપણને તે જ એમ વધારે પસંદ આવે. ને માણસે તેજ ખાવું જોઈએ એમ આપણા મતલબ શરીર ને પણ સારું એમ તેમ.
હા તે શરીર ને પણ સારું બહારનું બો બર્ગર પીઝા ને એવ તો નથી ખાય તે સારું પડે કેમ કે અમે તો ખાસ કરીને ગુજરાતી થાળી જ ખાવા જઈ છે.
હમ એમ તેમ હમણાં કઈ એમ તેમ આપડે તા પણ કોઈનુ હોય તો કેજ ગુજરાતી ખાવાનું એમ હોય તો આપણને તો બહ એમ.
હા હા.
અરે ભાઈ પછી ફોન કરૂ, પછી જરાક હમણાં કામ છે પછી તેને ફોન કરુ.